હ,
હલો,
હલો,
તમને મારો અવાજ આવે છે ભાઈ.
હલો, હ, હલો,
હલો, તમને મારો અવાજ આવે છે. ભાઈ
હો આવે છે. તમારો આવે છે. એકદમ ક્લિયર આવે છે બોલો બોલો.
ઓકે મને પણ તમારો આવે છે.
હમ્મ, હમ્મ, બોલો બોલો શું કેવું છો તમે
બસ કઈ નહી શું. શું ચાલે છે. નવીનમાં
નવીન તો જે બે મહ બુક રીડંગ નું ચાલે છે. પછ સાઈટ આપડ અમે બિલ્ડર છએ તો અ રોડ સાઈડ જવું પડે પછી એને ક્યાં શું કામ બાકી એનું બ જોવું પડે પછી, જેમે વેચા લેટને આપવું પડે એ વેચાઈ ગયું એ
અચ્છા અચ્છા બરાબર સારું તો મને તમારા પાસે એક વસ્તુ એ જાણવી હતી. કે આજ કલ જે સનાતન ધર્મ છે બરાબર તો એના ઉપર તમારું મંતવ્ય શું છે અથવા તો સ સનાતન ધર્મની ઓળખ વિશે તમને કાંઈ વધારે આઈડિયા હોય. છે.
હોય છે ને બેન
હા તો મને એના વિશે થોડીક ગણી માહિતી આપશો.
હા. હું એ માનું છું જો બે દરેક ઘરમાં કે સંપ્રદાયને એને પોતાની એના ઓળખ હોય છે જેમ કે એ તમે એને કોઈના ગળામાં જે ક્રોસ ક્રોસ કે એને એ જોશો તો તે તમને એમ લાગશે કે ખ્રિસ્તી ધર્મ નો અનુયાય એને હશે અને એને આપણે એને સહી જે આપને એને ખબર પડી જ એમાં તેવી જ આપણા સનાતન ધર્મની હિન્દુની ઓળખને શીખા સૂત્ર અને તીરક એ હોય છે અને પ્રત્યેક હિન્દુનેને એનું અનિવાર્ય પણ એને આ ચિરો ધારણ કરવાના જ હોય છે જેથી આપને ખબર પડે ને કે આપણા સનાતન હિન્દુ ના ભાઈઓ એનું અનુયાયી કરતા હશે બરાબર છે ને બેન.
હા એકદમ સાચી વાત છે. તમામારી
હા અને પછી બીજું ઈ કે એને આમાંને એક પુસ્તક પણ છે ઈશ્વરી બિહારી વિલાસ પુસ્તકમાં એનામાં પણ પ્રકાશન કરવામાં આવ્યું છે એમાં એ કીધું છે કે આપડા જે સનાતની ભાઈઓને એ સોળ કરવાનું અને કીધું છે જેમાં યજ્ પવિત સંસ્કાર પણ ખાસ ભાર મૂકવાનો આવે છે કેમકે સનાતન ધર્મમાં યજ્ઞદિ કર્મો જન ધ કર્યા વિના કરી શકતા નથી. અને યોગ્ય ભાઈ એમનું સનાતન ભાઈ એ જનો ધારણ કરવાનો સંસ્કાર શાસ્ત્રોતક રીતે એને કીધું છે એવા આપણા જે સમાજના સુધાર કે ને ઉધવ રામજી મહારાજ એનો એમનો આદેશ છે.
અચ્છા બરાબર.
બરાબર બીજું તમે આના અલાવા કઈ વધારે આઈડિયાસ છે તમને કોઈ એવી સ્ટોરી હોય સનાતન ધર્મ વિશે કે એવું કઈ
જોવુંને મારે એને એ સ્ટોરી તો મને નથી ખબર પણ એને એક એને કેરેક્ટર ના બમાં ખબર છે એના બમાં હું તમને એને કદાચ ખા ખ્યાલ હશે ચાણક્ય એના બમાં જે પોતે હા જે પોતે એને જનદાન કરતા હતા એના તે ચોટલી હતી અને તે કપાળ ઉપર એ તિલકે કરતા હતા જેથી ખબર પડી નેને એ એના સનાતન એ હિન્દુને એના ઓલા સંપ્રદાય ના છે અને એને હા મતલબ એને હા એનું નામ તો હમણાં આખી દુનિયામાં બહ પ્રચલિત છે અને એને એને ઓલા નડકડે વયથી જને એને પોતે એક ઝુંપડા મા રહ્યા હતા પછી એ એને પોતાનીને કર્તવ્ય અને બુદ્ધિ થી એને આખાને દુનિયા ને એવી ઓળખ આપી ગયા કે એને માણને આપણા બળથી નની મતલબ બુદધ થી એને બળવાનું જેથી કરીને આપણે આગળના આવામાં સમયમાં કઈ પણ બી અડચણ સમસ્યા હોય એના ઉપર આપણે વિજય મેળવી શકીએ અને કોઈ પણ બી છેને રાજા એકદમ એના એના પાસે એકદમ તાકાત હોય એના કાર એના ઉલગ સત્તા હોય તો એને પણ આપણે એને આપણી બુદ્ધિ થી એને હરાવી શકીએ છીએ એનું એક ઉદાહરણ કેવું તમને કે એને એક એના નંદ વંશ ન રાજા હતો તો એને દરબારમાં એને એ એમના બહ અપ અપમાન કર્યું હતું ચાણક્ય નું તો ચાણક્ય ત જ પ્રતિક્રિયા લીધી કે જ્યાં સુધી આ નંદ વંશને હું હરાવી લઈ લઈશ ત્યાં સુધી મારા માથા ઉપર જે શીખા ને એ હું બાંધીશ ને હમણાં છોડી દઈશ પછી ત્યાંથી પ્રતિક્ઞા કરી પછી ત્યાં ને એ દિવસે લોકો એને પ્લેનિંગ કરવા લાગ્યા કે કેવી રીતે આને એના હરાવું જેથી હું મારા માથા ઉપર જે શીખાયને એ હું એને હ બાંધી આપકું તો પછી એને ઘણા વર્ષો પછી એને એને પ્લેનિંગ કરીને ધીરે એના દરબામાં એટેક કર્યો મતલબ એને હુમલો કર્યો અને એ નંદ વંશ ના રાજાને હરાવી નાખ્યો એને મસ્તકને કાપી નાખ્યું અને પછી ત્યારે એને ચાનક એને રાજાને શું કીધું હશે કે એને એને માણસની એને જે ઓળખ એની બુદ્ધિથી સ્વભાવથી થાય છે, ના કે પૈસા સંપત્તિ અને એ સતા એની બુદ્ધિથીને એ કેવું ને એ ધાર્યું એને એ પોતે એને મેળવી શકે છે. બુ બુદ્ધિથીને હા હામ ભૂતિ થી એને અગર આપડણે ધાર્યું હો કે આપડે એને ચાન ઉપર જશું રોકેટથી તો આપડે ઈ ઈ એ કર્યા કે મતલબ કોઈ પણ કામ અશક્ય નથી.
હા, સાચું છે સાચી વાત છે તમારી.
અને તમારું શું તમારું તમ તમારો શું અભિપ્રાય છે, આ સનાતન હિન્દુ ના વિષયમાં
હા, સનાતન હિન્દુ ધર્મ વિશે આપડે વાત કરીએ તો પેલા તો એઈજ કે આપડું જે હિન્દુ સંમેલન છે, બરાબર આપણા જેટલા હિન્દુ સમાજ છે પૂરા વિશ્વમાં તો એ લોકો આપડા જેટલા પણ હીં ભાઈઓ છે એ બધા બધાને કપાળ પર રોજે તિલક કરવું ખૂબ જ જરૂરી છે. બરાબર ને કારણ કે શું છે. કે આપણેે ક્યાંયક બી અવ એક્સવાયઝેડ આપડું કાઈ બી આપડું થાય બરાબર ક્યાંક એવું જ પૂરો થતો હોય યા તો આપડુ કોઈ એક્સિડન્ટ થઈ ગયું હો તો આપડુ ત્યાં જો કપાટમાં તિલક ખો ને તો આપણને બધા લેવા તૈયાર હોય છે આજે પણ અગર જો કપાળમાં તિલક ના હું તો બધાને એમ થશે ચલો જવા દો ભલેર્યું એટલે એક અ કેવાય ને જોવાની દ્રષ્ટિ અલગ છે બધ તાની કેક અપ પાડમાં તિલક હોવું તો જરૂર ટી છે અને આજકાલ તમે જોઈ જ રહ્યા છો કે આ મતલબ અ બળત્કાર ને રેપ ને એવું બધું ઘણું જ થાય છ એમ. તો એક આપડું જો હિન્દુ સંમેલન છે, હિન્દુ સમાજ છે એ એક સંગઠનમાં રશેને તો કોઈની તાકાત નથી કે કોઈની બેન દીકરીને આવી રીતે એ લોકો કરી શકે, બરાબર ને?
હા કેમ કે આજની જનરેશ તેનમા એવું થઈ રહ્યું છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને દિવસે દિવસે એના કેસો બહુ વધ ધારે જોવા મળે છે. તો એનું મેન કારણ શું છે કે આપણું જે હિન્દુ છે હિન્દુ સમાજ છે એ પોતે એક સંગઠનમાં નથી એકતામાં નથી. તો આજે તમે જોતા હશો કે અધર ના જે લોકો હોય છે બરાબર એનું નાનો મોટો એવો કઈ પણ ઝઘડો થતો હશે ને તો પણ એ લોકો એકિ એક એકી ફોનમાં એકી ઝાટકા મા એ લોકો ભેગા થઈ જશે તો એનું મેન કારણ શું છે. કે એ લોકોમાં એકતા છે જે આપણા હિન્દુમાં નથી તો આજે હિન્દુ સમાજને આ આગળ આવવું બહુ જ જરૂરી છે આ વસ્તુમાં કે જેથી આપણી હિન્દુ સમાજની જે બેહેનો છે દી એ આવતા ફ્યુચરમાં એના ભવિષ્યમાં એકદમ બચી શકે અને સેફ રહી શકે બરાબર ને
બરાબર એક એકદમ સાચ કીધું હું અ માનું છું અને જો આપણે સનાતન હિન્દુ એને એકદમ એકતામાં રહશું તો જ આપણે એને આગળ જઈને એક નવી સમાજનું એને નિર્માણ કરી આપશું જેથી આ આપડે આવનારી જે પેઢી હોય એને એને પણ આપણા જે કાર્યો હોય એની ઓળખને એને એને ખબર હોય ને કે આપડા એના મોટા મોટા પેલાના જે સંશ્રી હોય એ કેવી રીતે સમાજમાં બદલાવ લાયા તા શું પગલા લીધા ત જેથી કરીને આપડા સનાતન હિન્દુને ઓડકનેટ કે ર આજ શો જ
હા ઈજ ઈજ કેવાનો મતલબ જ ઈ છે કે આજે એક થઈને રશું ને તો જ આપણે એ લોકોને હરાવી શકશું બાકી કોઈની તાકાત નથી કે આપણને એ લોકો હરાવી શકે પણ એનું મેન કારણ છે કે આપણામાં એકતા જોઈએ છે. અને આજે એ કરવું ખુબ જ જરૂરી છે અગર જો આવતા ભવિષ્યમાં આપડી આવી એકતા નહી હોત ને તો એ લોકો આપડા ઘરમાં બી ઘુસી શકે છે બરાબર ને.
હમ બરાબર છે બરોબર.
હા એજ છે મેન કારણ તો બસ બીજું તો હવે શું કહીએ કે આના વિશે તો કહીએ એટલું ઓછું છે હિન્દુ વિશે તો કેમ કે સનાતન ધર્મ માં જ છે કે જે આપ કેવાય ને એકદમ સારામાં સારું છે બટ એને પાલન કરવું પણ ખુબ જરૂરી છે ખાલી કેવા માટે જ નથી સનાતન ધર્મ. એના જે રૂલ્સ છે રેગ્યુલેશ છે ઈ પણ આપને ખબર હોવી જોઈએ એને પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેથી આવતા ભવિષ્યમાં આપ ણું સમાજ છે ટકીને રહેશે અને બચીને રહેશે.
હમ હમ એકદમ સાચી વાત સો ટકા સાચી વાત છે અને હું તમારા વિશે ઓલા વિચારતી બહુ સમત છું.
હા એજ ભાઈ
બસ તમારીથી વાત કરીને બહુ મજા આવી ગઈ.
હા મને પણ બહુ જ મજા આવી અને ખૂબ જ આનંદ થયો. અને તમારા વિશે સનાતન ધર્મ વિશે તમે જે જણાવ્યું એમાં બી મને બોવ જ મજા આવી તો એમાંથી ઘણા બધા એવા છે કે જે આપણે આજથી પાલન કરશું અને બીજાને બી આપણે શી ખવાડશું આ રીતે. ઠીક છે ચલો આવજો.
આવજો તમે પણ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.